નમસ્તે આજે આપડે આરોગ્ય યોગ્ય અને સ્વચ્છતા વિશે વાત કરીએ
નમસ્તે હા આ ખુબ જ મહત્વનો વિષય છે તો પહેલા આપણેે આરોગ્ય એટલે શું
આરોગ્ય એટલે શરીર મન અને સમાજની દ્રષ્ટિએ સંપૂર્ણ સુખાકારી માત્ર રોગ ન હોવો એ જ આરોગ્ય નથી
સાચું અને સ્વચ્છતા એટલે શરીર કપડા ઘર અને આસપાસનું વાતાવરણ ચોખ્ખું રાખવું
બરાબર છે સારા આરોગ્ય માટે સંતુલિત આહાર પણ ખૂબ જ જરૂરી છે
સંતુલિત આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે
અ તેમાં અનાજ દાળ શાકભાજી ફળ દૂધ અને પૂરતું પાણી સામેલ હોય છે
આજકાલ ઘણા લોકો જંક ફૂડ વધારે ખાય છે તેનાથી શું નુકસાન થાય
જંક ફૂડથી સ્થૂળતા ડાયાબિટીસ અને હૃદયના રોગનું જોખમ વધી શકે છે
વ્યાયામ નું શું મહત્વ છે
આ દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ચાલવું દોડવું અથવા યોગ કરવો જોઈએ
યોગથી શું ફાયદા થાય છે, તે મને કહેશો
યોગ શરીર ને લવચિક બનાવે છે. છે, અને માનસિક તણાવ પણ ઘટાડે છે.
હવે સ્વચ્છતા વિશે વાત કરીએ
હા રોજ સ્નાન કરવું દાંત સાફ કરવા અને હાથ ધોવા ખૂબ જ જરૂરી છે.
ખાસ કરીને જમતા પહેલાં અને શૌચાલય પછી હાથ ધોવા જોઈએ.
સાચચું તેનાથી ઘણા ચેપી રોગોથી બચી શકાય છે.
ઘરની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે.
હા કચરો ડસ્ટબીનમાં નાખવો અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી જોઈએ.
પાણી ભરાઈ તો મચ્છરો વધે અને ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો ફેલાય છે.
પીવાનું પાણી પણ શુદ્ધ હોવું જોઈએ.
શાળામાં અને જાહેર સ્થળો એ પણ સ્વચ્છતા જાળવવી જરૂરી છે.
સ્વચ્છ ભારત અભિયાન પણ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનાવે છે.
માનસિક નું શું મહત્વ છે.
માનસિક આરોગ્યમાં પૂરતી ઊંઘ સકારાત્મક વિચાર અને તણાવ મુુક્ત જીવન માનસિક આરોગ્ય માટે જરૂરી છે.
તો વિદ્યાર્થીઓ એ કેટલાક કલાક લેવી જોઈએ.
સામાન્ય રીતે આઠ થી નવ કલાકની ઊંઘ લેવી સારી ગણાય છે.
ખુબ સરસ વાત કરી.
તમારે ઘરમાં કેવી રીતે તમે સ્વચ્છતા નું ધ્યાન રાખો છો.
અમે સવાર સાંજ. કચરા પોતા બધું કરીને ચોખ્ખાઈ નું ધ્યાન રાખીએ છીએ.
હા ને તમે ઘરમાં. વાસણ ધોવો છો ને. એવું ધોવો છો તો તેમાં તમે કેવા પ્રકારની નો ધ્યાન રાખો છો. કઈ બાબતો નો ખ્યાલ રાખો છો.
આપણી આસપાસની જગ્યામાં પાણી ના ભરાઈ રહેવું જોઈએ પાણી ભરાવાથી પછી એમાં મચ્છર અને ડેન્ગ્યુ ના મચ્છરો અને બધો જીવાતો પાકવાનો ભય રહે છે, માટે એની આપણે ચોખ્ખાઈની કાળજી. રાખવી જોઈએ આજુબાજુનું વાતાવરણ થોડું સાફ સુથરું રાખવાથી આપડું સ્વાસ્થ્ય સારું રહે છે.
તમે સ્વચ્છતા વિશે બીજા બીજો શું વિચાર રાખો છો બીજા શું વિચારો રાખો છો.
પાણી ભરાઈ રહે તો મચ્છરો વધે અને ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો પણ ફેલાઈ શકે માટે ઘરની આસપાસ એવી જગ્યા હોય કે જ્યાં પાણી વરસાદનું એકઠું થતું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. તેવી વ્યવસ્થા કરવી જોઈએ આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખવો જોઈએ એ માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરી શકીએ જેમ કે ખાલી વાસણો પડ્યા હોય એને આપણે દૂર કરવા. જોઈએ ટાયર રોઈ વાહનો ના. એમાં પાણી ભરાઈ એ બધું આપણેે જગ્યા ચોખ્ખી કરવી જોઈએ અને એવા બધા નિકાલ કરવો જોઈએ કે જેમાં ગંદુ પાણી જમા થઈ શકે.
ખુબ સરસ માહિતી આપે તમે તમે માનસિક સ્વચ્છતા માનસિક જે તણાવ હોય તેના વિશે શું વિચારો છો.
માનસિક તણાવ વિશે અમારો વિચારવાનું એવું છે, કે જો પૂરતી ઊંઘ સકારાત્મક વિચાર અને તણાવ મુક્ત જીવન એ માનસિક આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે, માણસ. આખો દિવસ કામ કર્યા. અને પૂરતી ઊંઘ ના, લે તો, તેની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે માટે થોડો આરામ શરીરને પણ થોડો આરામ મળવો જોઈએ તે રીતનું કામ કરવું. જોઈએ.
શરીર ની સ્વચ્છતા નું કેવી રીતે ધ્યાન રાખો છો.
શરીરની સ્વચ્છતા માટે સવારે. ઉઠીને ચોખ્ખા પાણી થી સ્નાન કરવું. જોઈએ તેના માટે યોગ્ય નાવાના સાબુ બજારમાં મળતા સારા મના એવા પ્રોડક્ટનોો આપણે ઉપયોગ કરીને, શરીરની ચોખ. ખાઈ કરી શકીએ. હમ સમયસર. વાર ધોવા જોઈએ અઠવાડિયામાં એક વાર ન કાપવા જોઈએ. માથામાં સરસ તેલ નાખવું જોઈએ. સ્વ્છને ધોયેલા કપડા પહેરવા જોઈએ. ટાઈમસર ઘરમાં સાફ સફાઈ કરવી. જોઈએ એ રીતે આપણે ચોખ્ખાઈ રાખી શકીએ.
હમ બરાબર છે. તમે અ મારે એ પૂછવું હતું કે, તમને કોઈ. સવાલ છે, મને પૂછવા માટે. એ.
તમારું શું મહત્વ તમારું શું મંતવ્ય છે સ્વચ્છતા પ્રત્યે તે જણાવશો તમે.
અ સ્વચ્છતા મારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે હું એવું માનું છું, કે અસ્વચ્છ જેના જે પોતાના શરીરની સ્વચ્છતા ન રાખતો હોય તે જીવનમાં આગળ નહી વધી શકે. કારણ કે સ્વચ્છતા રાખવી એ આપણા ખાલી શરીર માટે જરૂરી નથી, આપણા માનસિક સ્વાસ્થ્યને પણ. એ મજબૂત રાખે છે અ એક સાફ સુથરો. અને અ ચોખ્ખો વ્યક્તિ હોય તે કો. કોન્ફિડન્સ થી કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકે છે જયારે ગંદો વ્યક્તિ હોય જે પોતાની. શરીર નું ધ્યાન નહી રાખ. હોય એવો વ્યક્તિ જીવનમાં આગળ નહી, વધી શકે તેને ઘણા બધા મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમનો કોન્ફિડન્સ. ઓછું થઈ જાય તેનો આત્મવિશ્વાસ નીચે આવી જાય માટે શરીરની સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે એની સાથે સાથે તમે જે કપડાં પહેરો છો કેવા પ્રકારના કપડાં પહેરો છો તે કપડાં થી તમને કેટલો આત્મવિશ્વાસ મળે છે. તેનાથી સામેના વ્યક્તિ પર કેવો એનો પ્રભાવ પડે છે તમારો. તે પણ ખૂબ જ જરૂરી છે માટે તમે. શરીરની સ્વચ્છતા સાથે સાથે કેવા પ્રકારના કપડાં પહેરો છો તે પણ ખૂબ જરૂરી છે.
માહિતી તમે આપો છો તો તમે ઘરની સાફ સફાઈ અંગે શું કશો એ વિશે.
ઘરની સાફ સફાઈમાં તો અમે અ દરરોજના જે કચરો ડસ્ટબિનમાં જ ભેગા કરતા હોય છે અમારા ઘરમાં ટોટલ. ત્રણ ડસ્ટબીન છે તો એ ત્રણ ડસ્ટબીન નો અમે પૂરેપૂરો. ઉપયોગ કરીએ છીએ જયારે. પણ, અ જયારે પણ કચરો કે એવું કઈ થાય છે અમારે સ્ટેશનરીનોો કચરો થાય એ બધો અમે ડસ્ટબિનમાં જ ફેંકીએ છીએ ડસ્ટબિનનોો યુઝ કરીએ અને પછી એક અઠવાડિયામાં અથવા તો ત્રણ દિવસમાં અમે એ કચરાને. મ્યુનિસિપલ માં પહોંચાડી દઈએ છીએ.
હા ખુબ સરસ અત્યારે તો મ્યુનિસિપાલટી માંથી આપણને કચરા પેટીઓ પણ મળી છે ભીના કચરા માટે અલગ સૂકા કચરા માટે અલગ તો આપણે તે રીતે ભીનો સૂકો કચરો અલગ નાખી શકીએ તે માટે આપણને પણ સારું રહે અને. સરકાર ને પણ સારું રહે.
બરાબર છે તમારી વાત તો તમે અ તમારા ઘરમાં જે કચરા પોતા કરો છો તેના વિશે તમે શું કેવા માંગો.
હા કચરા પોટા કરવા માટે અમે દિવસમાં બે ત્રણ વાર કચરા કરીએ છીએ સવાર સાંજ પોતું કરીએ છીએ પોતુ માં પણ અમે જંતુનાશક ફિનાઈલ વગેરે નો ના ઉપયોગ કરીએ છીએ જેનાથી. ટાણુ દૂર રહે અને રોગ ફેલાવાનો ભય ઓછો રહે વારે વારે થોડા થોડા મહિને ઘરની સાફ સફાઈ કરીએ છીએ વાસણોની સાફ સફાઈ કરીએ છીએ થોડા થોડા ટાઈમે કપડાને બધુંની સાફ સફાઈ કરીએ છીએ જેમ કે આપડા. કબાટ છે કપડા મૂકવાના સાધનો છે. એની એમ થોડા વખતે કરતા રહીએ તો ઘર પણ ચોખ્ખું રહે અને આપણને પણ સારું લાગે.
હમ કારણ કે ગંદા ઘરમાં રહેવાનું કોઈને ગમતું નથી બધ. બા એ બધાને સ્વચ્છ ઘરમાં રહેવાનું. ગમે છે કારણ કે આપડણે જયારે એક સ્વચ્છ ઘરમાં રહીએ ત્યારે આપણે જે આજુબાજુની નકારાત્મક જે. છે તે પણ દૂર રહે છે જયારે ગંદા ઘરમાં આપડી નકારાત્મક ઉઊર્જાનોો વાસ રહે છે જે આપડી હકારાત્મક ઉર્જા છે તે ધીરે ધીરે વિખેરાઈ જાય છે માટે આપણે આપણા ઘરની તો સાફ સફાઈ રાખવી જ જોઈએ તો અમે ખુબ જ સરસ માહિતી આપી તે બદલ. તમને ધન્યવાદ.
હા એના માટે કેહેવાયું છે ને શરીર, સ્વસ્થ શરીર માં જ સ્વસ્થ મન વસે છે.
હમ્મ. ઓકે ધન્યવાદ તમારો.
થેન્ક યુ.
થેન્ક યુ.